હાલો. હાલો
હા બેનચઇમ
ના બાકી છે હમણાં જમવા હમણાં જમવાનું છે.
ખવામાં છે કઈ નની ઘેરે છે.
ખાઈલી તુ
હા સીવણ માં આવવાનું છે.
હા તમે નીકરોો એટલે હમણાં નીકરીએ આપડે
હા તો વા જોજો
હા હા ખાયલી તુ
હા જમીન હમણાં નવરા થયા.
કામ ફેરી કુ
હા કામ જ કરુંશ કામ થઇ જાય પછી આવીએ
હા હું કરશ તમારા છોકરા.
છોકરાઓ સ્સ્કૂલ ગયાસ
બે
બેય
હમ તમે શું કરોછ
કઈ નહી કામ કરુંછું બેન
હે હું કામ કરશ
વાસણને માંજુસ
હમ
કામ કર ને પસ જાયે સીવણમાં
હા નીકળો બારા એટલે હુંય થઈ નીકરૂ
હા
તમે કેટલું ભયણા
પાંચમું
બસ ખલી પાચમું જ હ આગળ નો ભણાય આગળ નો ભણાઈ
નઇ બેન પછી કોઈ કરવા વાળું ઘરમાં નતું તું એટલે આગળ ભણ્યા હા
તમારા છોકરા કેટલું ભણે
એક છઠ્ઠું ભણે છે ને એક સાતમું ભણે
હા બેય
એક બાર વાગે જાશ ને એક દસ વાગે જાસ
હ સવાની નિશાળ હે કે બપોરની.
બપોરની સે સવાર તો ટીશ્યુન જાય.
હે
હા સવારમાં નવ વાગે ટીસુને નેજાય અહયાથી પાસે આવે પછી બાર વાગે ઈસ્કૂલે જાય. હા.
મોડે મોડો.
હા પાંચવાગે આવીયે.
તમે લેવા જાતા હોય ને.
નઇ આવી જાય રિક્ષાને લઈને જાય ને સાયકલ લઈને.
હે.
હા. મમ્મી ક્યાં ગ્યા.
કામેં એ
એ કેટલા વાગે આવીયે
હે બેે વાગે આવીશે હમણાં.
તમારે તમારા વર કઈ કામ કરેસ કે નહીિ.
હા જાસ્ ને કામે
હ
ના ઈ દસ વાગે આવતા રે પાછા બે વાગે જાય.
હમ
હા હા
મોડા મોડા.
હા મોડા મોડા આવે.
હમ આજ ખાવામાં સુ બનાયવુ
આજે પનીર નું શાક બનાવ્યું તુ. છોકરાઓ ક કે પનીર બનાવ મમ્મી તો પનીર બનાવ્યું.
હમ ખાતું.
હા જમી લીધું. હા. મકાઈ કરવાનું હોય ને પનીર લઈને તરવાનું હોય.
હે મને ન આવડતું તમે હિખાડજો હું શું કરવાનું.
કરીને પછી ગેવી બનાવી બનાવી નાખવાનું. ટમેટા ની ને ડુંગળી નાખી ને.
હમ મને બનાવતા.
હા.
ક્યારે કઈ
હા એ આવો ત્યારે કીજો.
હા.
બનાવતા હિખાડજો. હ.
કાલ જવાના છે, દેલવાડા કાલ દેડ વાડા જવાના છે.
આજે નઈ જયું કાલે જયું.
હ હવારમાં જાયું કે હાંજે.
હવારમાં જ હો .
હા હવારમાં બધી હોય ને હવાર માં જવાય ને.
હવાર તમે હવારે જાલ્યો.
અમે હવારે જઈએ.
હા તો અમે હવારે જ છે,
કોણ કોણ બ
જ હા ઘરના બધે આવીય તો જાયું પછી આનચેકને આવતા રહ્યું છોકરાઓને રજા હોય તો. છોકરાઓને રજા હશે તો પછી છોકરાઓને લેતા કે પછી એને મેલીને વયા જય
હા પાચ તો હમ માછું ખેલો પણ છેેટને બાકી તો આપડે અહીંયા હોત તો કેવું સારું.
હા દેલવાડા સેટ જવું પડે. આ એ હોય તો કઈ ઓ ઉપાધિ હોય ને.
હમ આ ખેલે
હા જવું આવું પણ. થાકી હા બે દિ નું કેસ. કાલ
હા કેવાય એવા હતા.
હ.
હમ તમે આવ્યો તો.
હા અમે ને. પછી એવું હશે તો છોકરાઓને રજા બજા થઈલું. ઇસ્કોલેથી આવી જાય પછી પાછા જાયું એવું લાગ્યું તો.
હા તો પછી દે વાટું મારતા આવય્યું. ત્યાથી પગે લાગી ને પછી. હા, જમવાનું તો ન્યા હોય. ન્યાથી ઓરું પડે પછી આ તો મારતા આવ્યું કુખરી વને, કુખરી બુખરી ફર આવ્યું ને પછી આવી જયું
ક્યા એવું મેં નથી જોય્યું.
દીવ. દરિયા સાઈડ મસ્તરશે જોવાનું હા.
હમ્મ, નવ બયનુસ કા.
હા હા, પબ્લિક દુનિયા ની આવે ત્યાં તો.
હમ્મ. અમે નથી ગયા, નવું બયનુ ત્યાં ના નથી ગયા દિવ.
એક વાર જઈ આવજો.
હમ્મ તમે ગયા હઈ હા. અચ્છા ઉસ, તમે તો ગ્યા હોય.
હા હર મામા ન ગામ ત્યાં સ તે તો પછી જવું પડે ને મમ્મી ની ન્યા જ રેસ પાછા.
ઈ હારું.
એટલે આટો મારતા રહીએ.
હમ્મ.
હવ તો છોકરાઓ નું ભણતર ને થઈ ગયું એટલે ગડીક માં નીકળય ને રજા મળે ત્યારે જવાય. તાર લગીન ક્યાઈ નીકરાઈ નઈ.
હમ્મ. હમારે જાવું સ ટ્રિપ ફરવા.
જઈ આવાય મજા આવે ઈ બાજુ. ખુકરી વેસે, નાગ વાસે. હા નાગવા એ મસ્ત થઈ ગઈશ.
કે
કીલો શે કીલામાં જી આવાય.
છેેલા પાય તો નાની હ હતી ને પેલા ગઈ પછી ત્યારની નથ ગઈ.
હા હવે તો ટિકિટ થઈ ગઈ સ નયા તીલાપાઈ તો.
હમ્મ. અ જાવુંસ હવે આજુ ખેડે.
ના ટી જી આવજે.
હા. થઈ ગયું કામ?
ના સીવણમાં જાઉંસ ને હવે.
હા બારા નીકરો એટલે જાય.
હમ્મ.
ધવાર ક્યાય મસ્તર બને ગ્યૂસ કા?
હા.
મેં તો બેઠતી હા દુબારકા.
અમે અમે ગયાં નથી જાઉસ?
યા.
અમારે એ જવું સ નવે છોકરાઓને વેકેશન પડે ને પછી.
તમે જાઓ પછી હું આવવા કે જો મને.
ટ્રેનમાં જાયું.
આ ટ્રેન માં
હા.
હા, હા જાયું આપડે, ટ્રેનમાં જાઉ છ કે બસ માં?
ટ્રેનમાં.
ટ્રેનમાં હા તો જાયું તમને તો હદેસ કા બસ નથ હદતી?
બસ એ હદેસ, પણ ટ્રેન માં મજા આવે ને.
હા હો અમને તો બસ હદે ની.
હવે બસ માં તો પાછા બંધાઈ જાય, ઓલું ટ્રેનમાં હોય તો આપણે હાલી ચાલી હકીએ. કેર ખાઈએ, હુવું હોય હુંઈ જાઈએ. ને ઓલું બસ માં હું કે અકળાય જાઈએ.
ટ્રેન મલે હે?
હા વેરાવળ થી, ડાયરેક્ટ દ્ધારકે.
હે. હા તો જાયું આપણે ટ્રેન માં.
આઈથી તો ઓછી ભાગે, ન્યાં થી વધારે ટ્રેન હાલે. રાતે ઈગાર વાગે બેઠી જવાનું, હવાર માં વહેલા ઈયાં.
જાયું તો આપણેે. કેજો મને જાવ ત્યારે, આપડે જાયું. હમ્મ, બધ કેવડાવજો કેની આગળ.
હા.
કોકની આગળ કેવડાવજો.
હા, છોકરાઓને કેવરાવા.
હા, એને મોકલજે એ તો દેઈખું જ સે ને ઘર.
હા. તો પછી ત્યાર થઇ જોજો સોકરાઓના વેકેશન પડે ત્યારે.
હા, વેકેશન પડીએ ને પસી જાય.
હા.
હમણા તો સ્કૂલ ચાલુ હોઈએ
હા.
હા.